હલો દેવદાસ
હમ શુ કરો વન તૈયારી
પવાણી થેયારી હ
શું કર્યું આજે આજે આખો દિવ શું કર્યું
બસ કઈ નાજ આખ ફર્યા આમ આ તો કઈ થિયું ની મિતુલ મિતુલ ભાઈ આવેલા છેનીથી બેઠેલા છે આજે એમાં મીટિંગમાં ટાઈમ નીકળી ગયા આપડ
કૌશલ વાન ઘેર કયા ત મેં
હડ
સલ જ ત્યાં વિસનગર મકાન નું જે બધું રીપેરિંગ કરાયું હતું ને પેલા દોઢ લાખનુંું બિલ તે પંચોતેર માં સેટલ કરિ દોઢ લાખ નું બનાવી બીજું બિલ
વસા કે
એટલે પરચુ કામ બ બતાવ્યું હશે તો જીણા જીણા કામ કર પૈસા ગમે તેમ લગાવિ લેતા
અચ્છી મામાા એ વઢો કર્યો તો
જયેશ મામા કૌશલમા બધા ગયા હતા ને એટલે ભૂમિકા ગ પછી આપડે શું નામ ભરગઈ ગઈ હતી હરગઈ મામી એટલે બધા ભેગા થઈને દર્શ લતો એ બધા ત્યાં બેસીને સેટલ કર્યું પેલાન કીધ એટલા બધા ના હોય ને આ તો જયેશભાઈ તો પંચાણું આપવા તૈયાર થઈ ગયા હતા પણ કૌશલ કે કે નાટલો ના હોય આ રીતનો આ આ વસ્તુ સૂ ન આટલા થાય નાટલા થાય અમે કામ કરાયા છે પ મારા બીજા જે આવશે તો પચીસ હજાર થઇ જશે પંચસોતેર ના અંકે એમ કરીને થોડી ઓલ આપી દ એમ કેશ તો બધી વાતચીત કરીએ એ તો બધું માપશે બધું એક એક વસ્તુ માપશે તો વેટ કરો ને બીજી વાર આવીશુંમે એમ કીધું પે કે પછી એટલે પેલા. પછો તે લઈને ઉપડી ગયો પછી.
હા!
પંચોતેર. પંચોતેર હાર વધારે લે હા એટલે આ પરચ. માં એવું જો હોય. કેમ કે કામમાં અ આંટા ફેરા વધારે લાગે. એટલે મજૂરી વધારે લાગે. એ પણ આ લોકો લગાવે ડબલ જ ભાવ લગાવી દે. એટલે પછી ઓછા કરે તો એડજસ્ટ થઈ જાય.
બીજા કોઈની અવાજ ચાલુ છે. ત્યારે વાત આવે છે અંદર.
મીટંગ ચાલ.
એક મિનટ ઉભો રહવાને.
હમ!
કેમકે આમા રેકોર્ડિંગ થશે તો મતલબ નથી કોઈ.
હમ!
હા! બીજું તો ખાસ તો શું કતો હતો તને? હા! પેલા મંદિર અમે જ સીધું આપી ત્યાં જઈને. ના. શ્રીનગર શ્રી શ્રીનગર. નગર સોસાયટીમાં એક મંદિર છે. નામ યાર યાદ નથી. આવતુંમ સરસ મંદિર છે. દત્તાત્રેય ની મૂર્તિ લગાવેલી છે એક બાજુ. ગણપતિ દાદા છે. અને મહાદેવ નું મંદિર સરસ છે. નાનું મંદિર છે. પણ સરસ છે. ત્યાં વિજય મહારાજ હતા. તમને સીધું આપ્યું.
હમ!
અ સંકલ્પ મૂકવા કીધું પણ કે હ. હા. સરસ દર્શન થયા. આપડે સુમુખ થી પછી અંદર જવાનું બીલ બાજુ. અંદર જવાનું એટલે. હા, સુમુખ થી અંદર જવાનું. આ બાજુ હાલર બાજુ નઈ જવાનું, પેલું અંદર બાજુ જવાનું છે. સલ બાજુ જવું હોય ને, આપડે આપડે બ્લાઇન્ડ સ્કૂલ બાજ જવાનું. તે રસ્તા પર. એ સોસાયટી શ્રીનગર સોસાયટી. છે આગળ જોઈલું હતું મેં. દર્શન કરવાનો પહેલી વાર ચાન્સ રહ્યો. આગળ કોઈ વાર ગયા તો બહુ યાદ નથી. સારું બનાવે છે ને. જે મારા ત્યાં ચલાવે છે. પાછું કે.
હા!
ફોન આવે છે?
હા હવે શ્રુતિ નો ફોન આવતો છે.
એક પાંચ છોછો મિનિટ જેવી વાત કરીને બંધ કર કંઈ વાંધો ની.
હમ! પંચાવમી રહીને. એટલે પછી આ બધું તારે ક્રમમાં આત્રિકુમારે મુકાયેલું. તે બધું ઇન્ટીરિયર નું મૂકેલું છે. જો જોય
મે મે નોંધ્યું છે? તમે જે મોકલ્યું તે. મે નોડિટ કર્યું છે. પણ આ બધું પછી એમને હું એમને કહીશ કે હું કહીશ એમને. કે ભાઈ આમાં આ બધી અમારે તકલીફ પડે એટલે અમે હમણાં નથી કરી શકતા. કેમ કે એમાં લેટેસ્ટ બધા સોફ્ટવેર બધા આવી ગયા ને સોફ્ટવેર અમારી પાસે ના એ બધા પરચેસ કરવા પડે એને બધું કોસ્ટિંગ બહું ઓછું ને.
ને પાછું બધું નવેસર થી શીખવું પડે અવેતો.
એટલે સોફ્ટવેર નવાઈ ગયા ને બધા.
સોફ્ટવેર તો બરાબર પણ આ જે બધી વસ્તુ અમણાં લેટેસ્ટ જે છે એમાં સ્ટડી બી કરવું જ પડે ને એકદમ થોડી ઘુસી જાય. અવે ઇન્ટીરિયર જે છે તે આખો વિષય વિષય નવો થઈ જાય આખો આપણા માટે.
એને એટલે એ એક વસ્તુ થઈ સુપરવિઝન ને એ બધું પણ અવે આ ઉંમરે
એટલે આપડું કામ આપડે કરી શકીએ. પણ આજે આખો ટોપિક છે ઇન્ટીરિયર ડિઝાઇનનો
ઇન્ટીરિયર ડિઝાઇનર પછી સાઈટ એક્ઝી
એમાં આખું એક અલગ જ એક કોર્સ જ આવે ઇન્ટિરિયરનો અંદર નો જે બધું આ પેન્ટિંગ છે.
ચાલે એમ એમ પર ચાલે બધું એટલે બધી જ વસ્તુ લાઈટ નું શેડિંગ છે શેડિં લાઈટ છે પછી કલર ટોનિંગ છે, કલર ટોનિંગ છે, લાઈટિંગ છે.
પેલો આપડો નામ હું પેલો ઋતિક રુતિક કરને રે એની હાથે આપડે કરતા જ હતા ને.
એ ઋતિક ને બરાબર સેટ થઈ ગયેલું, હાથમાં બેહી ગયેલું
હા એટલે પણ અવે એત એમને લેટેસ્ટને સોફ્ટવેર હતું ને એની પાસે
એની પાસે પીસી બી એવું સોફ્ટવેર બી એવ હતું હમ. ઓફિસ લીધેલી કેટલી મોઘી તો. અવે એ તાજ છે કે
ના એક દિવસ અમણાં ફેસબુક પર દેખાય તો કઈ
હમ.
પ્રોગ્રામમાં હતો તે લાઈક કર્યું તેને બે ત્રણ દિવસ ફોન ક રીશ એને.
હા હા.
બીજું તો શું છે?
બસ બીજું તો કઈ ની અવે સુઈ જવાની તૈયારી છે. સુઈ જવાના અવે.
સુઈ જશે કેમ.
હમ.
વરસાદ રાત્રે પડશે એવું લાગે છે.
હમ સવારે આખો દિવસ કો પયડો ની જરા બપોરે સવારે પયડો એજ
ગીયો કલાક દોઢ કલાક પડ્યો એટલે સારો સારો હ
બરાબર.
શું છે.
હમ.
બરાબર.
તમારે કેવું છે બધું પગમાં સોજો.
પગમાં સારું છે આમ તો એટલે ચાલે ત્યારે જ ઊભા થીઈ ચાલે ને ત્યારે જરાક એના ઉપર પ્રેશર આવે છે. એટલે મને લાગે આંગળી એ આંગળીનો ભાગ જો છે ને એટલે પંજો છે ને
હમ.
હશે જરા તરસ મોચ હશે અથવા જરા તરસ એના પર દબાણ આવ્યું હશે
હા
એટલે એ જરા કાલે એવું તો લાગે પાટો કાલે કયો વાર છે સમ મંગળવાર આજે સોમવાર અને ગુરુવાર હોય છે ને
હમ
સોમને ગુરુવારે તમને જોઈએ હવે
વચ્ચે એકાદ વખત આ રમવાનું તો હવે નહી રમાય ને તમારે બેડમિન્ટન
હમણાં જરાક ના રમું તો સારું એમ રેસ્ટ લેવો પડે
એક બે વખત આમ રમે રમીકળવાનું રમીરમાં આવી જવાનું
હા એ તો વાંધો નહી વચ્ચે રમવાનું અઠો જણ બધા ચાલે
ભલો ચાલ ગુરુદેવ સુઈ ગ હ હચ્છા